હાલો હા મજા એ પછી કરવું તો
બાર આવી જાાવ માન માન કર્યોસ
હ હ
પોપ જ ઘણીક ફોટો પાડ લેવા દેવાય ને હલો હટ
તો બનાવયું
ભીંગડા બટેાટનુંું સાક
ડેંગડા બટેાટાની શાક કેમ બનાવાય
સીંગણા અને બટેટા પેલા સુધાય પછી તેલ મકવું પછી જીરું નાખું આખું ને તેમાં નાખ તેમાં નાખી થોડા થાવા દીધા તેલમાં ને પછી બધી મસાલો નાખો
બધું મસાલો બસાલો નાખી ને પછી પાણી નાખ પાણી નાખીને પછી કુકર ની બે સીટી મારી દી દે લ બને ગ જલેબી કેમ બનાવાય
જેલેબી ચણા ન લોટ લેવાનો ચણા ન લોટ માં ત લોટો કરી પછ પાણી નાખી અનેને ફેરવી તેલ ખાવા દેવાનું ને તેલમાં નાખી દેવાનું
તેલમાં કરછિયામાં નાખી કાણા વાળા અને એમાં થા કરવાની જલેબી પછી કાન લેવાની કાન નું
ચાશણી
ચાટણી બનાવાની એમાં પછી તરતું જવાનું ને નાખતું જવાનું ચાચણીમાં
હ ભજીયા કેમ બનાવાય
ભજીયા માં ચણાનો લોટ લેવાનો પછી ખારો નાખવાનો નિમક નાખવાનું ને એનો લોટ કરવાનો લોટ કરી ને પછી તરી નાખવાના તરીને પછી બનાવી નાખવાના
મંચુરિયન કેમ બનાવવાનું
મંચુરિયન માં કોબી લેવાની પછી ધાણા ભજ જી લેવાની મરચાં લેવાના નોટ લેવાનો ની નોટમાં મેળવી ને પછી કરી નાખવાના
રાઈસ કેમ બનાવાની?
રાઈસના પેલા ચોખા બાફી નાખવાના ને ઉતારી મસાલો ને બધી નાખી અને વઘારી પછી બનાવવાનું ડુંગળી બુગરી મોરી પેલા વઘાર કરી નાખવાનો પછી ઘડી ખાવા દેવાનું પછી ચોખા નાખી દેવાના એમાં પછી રાખી દેવાના પકાઈ જાય બે સિટીમાં પાણી પુરી કેમ બને?
હમ ચણા બટેટાને બાફી નાખવાના પછી ચૂદો કરી નાખવાનો પછી ચાટ મસાલો નાખી દેવાનો પછી પછી પાણીપુરી નું પાણી લેય ફોદી ન અને બધું લે મસાલા અને બધી ચટણી ને નિમકને નાખી ને એનુ પાણી બનાવાનું લીંબુ નીચવાનું પાણી બનાવી બધીને ફ્રીજમાં રાખ દેનુ ઠંડુ થાવા પછી પુરી તરી ને એમાં ભરી લેવાનું પસ ખાવાનું
પેડ કેમ બનાવવા?
પેડમાં પેલા વટાણા લીલા સેબ બટેટા લીલા વટાણા બાફી નાખવાના પછી બફાઈ જાય પછી એને એકદમ ગરમ થાવા દેવાનું રગડા જેવું રગડા જેવો કડ પીસી નાખવાનું રગડો થઈ જાય પછી સેવ મમરા લેવાના સેવ મમરામાં બ બધી મસાલા અને આ તે નાખી બસ એમાં રગડો નાખ વાનો પછી ઉપર લીબૂ નીચવાનું પછી આમલી ચટણી નાખી ને ખાવાનું ચેવડો કેમ બનાવે
પેલા પૌવા લેવાના પૌવા તરી નાખવાના પછી સેવ લેવાની સેવ ને પૌવા પ તે આપણે માંડવી લેવાની માંડવી ન જરાક તેલમાં તરી નાખવાની જરા ખેંકી નાખવાની પછી પવાને તરી નાખવાના પછી મિક્સ કરી નાખવાનું પૌવાને સેવને માંડવીને બધી ત ચેવડો બની જાય
મસાલા માંડવી કેમ બને?
મસલા માડવી તરે ને મસાલો ચાટ મસાલોને બધે નાખે. ચટણી, ચાટમસાલો, નિમકને બધી નાખીને એને ફેરવી નાખવાનું ગરમ ગરમ ઓલામાં
વેફર કેમ બને?
બ્લેન્ડર લેવાનું. બટેેટા બધી જ છીલી નાખવાના. બટેટા બટેટા બધી છીલીને બ્લેન્ડરથી ઘસી નાખવાનું એટલે પતરી પડે નાની નાની નાની નાની પતરી પડી. એને ધોય ને તડકે સુકવી દેવાનું. સુકવીને પછી તરી નાખવાની.
કેળાની વેફર કેમ બને?
કેળાને છીલી નાખવાનું પસી અ છીલી ને પછી તેલ ગરમ ત થાવા દેવાનું. પછી એને તરી નાખવાનું. પછી એમાં ચાટ મસાલો નાખી દેવાનો. પછી વેફર ખાવાની.
કંઈક વાત તો કરવી ને
રગડાપુરી કેમ બને?
પેલા પુડી લેવાની, પુરીને તરી નાખવાની. પુરીને તરી નાખવાની, પછી રગડો બનાવાનો. બટેટાને, ચણાને બધી નાખીને બ રગડો બનાવી. પસ સેવ મંગાવાની, પસ ડુંગરીને, સેવને એ રગડાપૂડી કર નાખવાની વઘારીને. ચણાનો લોટ લેવાનો. ચણાનો લોટ લેવાનો, પછી એને મયદી નાખવાનો. ખારું નાખી, નિમક નાખીને એને મયડી નાખવાનો, મયડી એટલે પછી પાછ છી એમાં એને ઘસી નાખવાનો, ઘસીને પછી કરી નાખવાનો. એટલે થઈ જાય પાપડી, ગાંઠિયા.
ભજીયા?
ભજીયા ચણાનો લોટ લેવાનો, એમાં નિમક નાખવાનો. એમાં બેસી સોડા નાખવાની, ને પછી મિક્સ કરીને ભજીયા તરી નાખવાના. ડુંગરી મોરવાની, મરચાં ક નાખવાના. ને પછી તરી નાખવાનું.
જીરા રાઈસ કેમ બને?
જીરુમાં વઘારીને, રાખી દેવાન ચોખા. ડુંગરી મોરવાની. જીરું નાખવાનું, પછી મસાલો નાખીને નાખી દેવાનું ચોખા.
રગડો કેમ બને હવે?
રગડો બટેટા લેવાના. બટેટા લેવાના, ચણા લેવાના. એને બાફી નાખવાના, બાફીને પછી એને ચૂંદો કરી નાખવાનો, ચૂંદો કરીને એને વઘાર કર નાખ વઘાર કરને બધી મસાલો નાખી દેવાનો તે રગડા થઈ જાય
જરદો કેમ બનાવાનો?
જરદામાં પાણી નાખી દેવાનું પેલા, પાણી ગરમ થાવા દેવાનું. પસી ઓલો એમાં કલર નાખી દેવાનો, કલર નાખીને મે કલર નાખીને ઓલું કેવાય ખાંડ નાખી દેવાની ખાંડ નાખીને ચોખા નાખી દેવાની
હ ઓ
પછી બીજો બધી મસાલો કઈ નઈ નાખવાનો
મસાલો નાખવાનો ને કે્યા આપડણે જે નાખવું હો એ મસાલો નાખવાનો મીઠો મસાલો પછી એટ પકવા દેવાનું તે પકઈી જાય જળબો
મેંદાની પુરી કેમ બનાવાય
મે દને લોટ લવાનું મેંદા ન લોટ લેવાનું એમાં નિમક નાખવાનું એમાં ખારો નાખવાનો અને પછી તેને મરી દને ઘડીક રાખી દેવાનું તેલ નાખી મરી ને એને રાખી દેવાનું ઘડીક ઘડી કે રાખી એ બધી નાખી ને કરી નાખવાનું થ છે મેંદાની પૂરી
ફાફડી ગાંઠિયા કેમ બનાવાના
કાફલી ગાંઠિયામાં એ ચણા નો લોટ જોઈએ પછી નમક નાખવાનું ખારો નાખવાનું સારો કરી